હલો.
શું મિત્ર મારો અવાજ તમારા સુધી આવી રહ્યો છે.
હા આવી રહ્યા છે.
તમે શું કરો છો. અત્યારે
નહી કઈ બેસીને છે.
હા તમે અત્યારે ફ્રી છો. થોડો સમય મને આપી શકશે
હા.
હા તો મિત્ર આજે આપણે વાત કરીશું વૃક્ષ નું મહત્વ વૃક્ષો એ આપણા જીવનમાં ખૂબ ઉપયોગી છે. વૃક્ષે. પ્રકૃતિનું અમૂલ્ય વરદાન છે. પૃથ્વી પર જીવન ટગાવી રાખવામાં વૃક્ષો નું મહત્વ ખુબ જ વધારે છે. માનવ જીવન પ્રાણી જીવન અને સમગ્ર પર્યાવરણ માટે. વૃક્ષ અનિવાર્ય છે. તેઓ આપણને માત્ર ઓક્ ઓક્સિજન જ નથી આપતા પરંતુ. ફળ, ફૂલ, ઔષધી, લાકડું, છાંયો. અને શુદ્ધ હવા પણ આપે છે તેથી જ વૃક્ષોને ધરતીની. ફેફસા તરીકે કહેવામાં આવે છે. વૃક્ષો હ હવા માં રહેલા કાર્બન ડાયોક્સાાઈડ શોષી લઈને. ઓક્સિજન છોડે છે તે દરેક જીવ માટે જીવનદાયી છે. વૃક્ષ હવાને પ્રદુષણ ઘટાડે છે અને વાતાવરણ ને શુદ્ધ રાખે છે. તેઓ વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને. પૃથ્વીનું તાપમાન સંતુલિત રાખે છે. ને જમીનને મફબત બનાવે છે અને ધોવાણ અટકાવે છે. ભારે વરસાદ અથવા પૂર દરમિયાન જમીન ધોવાઈ જતી નથી. વૃક્ષો જમીન ની ફળદ્રતા જાળવી રાખવાવામાં પણ મદદ કરે છે. ઘણા પક્ષીઓ વાંદરા ખીસકોલી અને અન્ય પ્રાણીઓ વૃક્ષ પર પોતાનું ઘર બનાવે છે. વૃક્ષો તેમને ખોરાક અને સુરક્ષા બંને આપે છે. જો વૃક્ષો ન રહે તો અનેક પ્રાણી અને પક્ષીઓનું અસ્તિત્વ જોખ જોખમમાં મુકાય સકે છે. વૃક્ષો આપણને કેરી, સફરજન, કેળા, નાળિયેર, જામફળ. જ્યાં પૌષ્ટિક ફળો પણ આપે છે. મુડ તુલસી અડસી આસોપાલવ એવા ગણા વૃક્ષો ઔષધીય ગુણો ધરાવે છે. ઘરો ફર્નિચર અને અનેક વસ્તુ બનાવવા માટે લાકડું એ પણ વૃક્ષ માંથી જ મળે છે. વૃક્ષો ખેડૂતો અને દેશની અર્થવ્યવસ્થામાં પણ મહત્વનો ફાળો આપે છે. ફળોની ખેતી લાકડા નો ઉદ્યોગ રબર ચા કોફી અને ઔષધીય છ ઉત્પાદન થી લાખો લોકોને રોજગાર મળે છે. વૃક્ષોથી મળતી શુદ્ધ હવા આપણા શરીરને સ્વસ્થ રાખે છે. હરિયાળી માનસિક શાંતિ આપે છે અને તણાવ ઘટાડે છે. વૃક્ષોની આસપાસનું વાતાવરણ ઠંડુ અને આનંદદાયક રહે છે. આધુનિક વિકાસના કારણે મોટા પ્રમાણમાં વૃક્ષોનું કાપ કામ થઈ રહ્યું છે. જેના કારણે વૈશ્વિક ઉષ્ણતા વરસાદમાં ઘટાડો અને પ્રદુષણ જેવી સમસ્યાઓ વધી રહી છે. તેથી દરેક નાગરિકે દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું અને તેનું જતન કરવું જોઈએ સરકાર અને સમાજે મળીને વૃક્ષારોપણના કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું જોઈએ વૃક્ષો આપણને ઓક્સિજનો આપે છે. હવામાં શુદ્ધિકરણ કરે છે વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. જમીનનું ધોવાણ અટકાવે છે. ફળ ફૂલ અને ઔષધિ આપે છે પ્રાણી અને પક્ષીઓને આશ્રય આપે છે પર્યાવરણ ન સંતુલન જાળવે છે. ગરમી અને પ્રદુષણના પ્રમાણમાં પણ ઘટાડો કરે છે અને રોજગારી અને નું મુખ્ય સાધન પણ બની રહે છે. એક વૃક્ષો હજારો આશીર્વાદ આપે છે. વૃક્ષા વગર પૃથ્વી પરના જીવનની કલ્પના કરવી પણ અશક્ય છે. વૃક્ષો આપણને જીવનમાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. વૃક્ષોમાંથી ઘણા પ્રકારની ઔષધિઓ મળે છે. વૃક્ષો એ પ્રકૃતિનું અમૂલ્ય વરદાન છે. માનવ જાતિ પ્રાણી જગત અને સમગ્ર પર્યાવરણ ન અસ્તિત્વ વૃક્ષો પર જ આધારિત છે. વૃક્ષો આપણને હવા ઓક્સિજન ખોરાક ઔષધિય લાકડું વગેરે આપે છે અને પર્યાવરણનું સંતુલન પણ જાળવે છે. વૃક્ષો પ્રકૃતિ ના સંતુલન નું મુખ્ય કેન્દ્ર છે. એવો હવામાં રહેલો કાર્બન ડાયોક્સાાઈડ શોષી લઈને જીવન ર એ ઓક્સિજન છોડે છે આ પ્રક્રિયા વિના પૃથ્વી પર જીવસૃષ્ટિનું અસ્તિત્વ શક્ય નથી વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે જમીનમાં ભેજ જાળવે છે તાપમાનને નિયંત્રિત કરે છે અને પ્રદુષણ ઘટાડે છે હરિયાળા જંગલો પૃથ્વીના આબોહવાને સંતુલિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે વૃક્ષો હમાં રહેલી ધૂળ ધુમાડો અને ઝેરીવાજુને શોષી લે છે તેઓ વાયુ પ્રદૂષણ ઘટાડે છે અને શુદ્ધ હવા પ્રદાન કરે છે વૃક્ષ ગ્લોબલ વોર્મિંગ ગધડામાં મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે તેઓ કાર્બનનોો સંગ્રહ કરે છે જો વડુ વૃક્ષ વાવામાં આવે તો પર્યાવરણ વધુ સ્વચ્છ અને સુરક્ષિત બની શકે છે વૃક્ષો વાતાવરણ માં ભેજ જાળવી રાખે છે અને વરસાદની પ્રક્રિયા ને પ્રોત્સાહન આપે છે જ્યાં જંગલો વધારે હોય ત્યાં સામાન્ય રીતે વરસાદ પણ વધુ થાય છે રૃક્ષક્ષોનાસ્તો ટાટા વર્સાદ અનિયમિત બને છે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે વૃક્ષોના મૂળ જમીનને મજબૂત બનાવે છે ભારે વરસાદ કે પૂર દરમિયાન જમીનનું ઢોવાણ પણ અટકાવે છે પહાડી વિસ્તારમાં ભૂસ્કલેન વામાં પણ વૃક્ષો મહત્વપૂર્ણ સાબિત થયા છે વૃક્ષો વરસાદી પાણી જમીનમાં ઉતારવામાં પણ મદદરૂપ થાય છે. જેના કારણે ભૂગર્ભજળનું સ્થળ જળવાઈ રહે છે. ટેબલ નદીઓ તળાવો અને કુવાઓને પાણી થી સમૃદ્ધ રાખવામાં પણ પર મદદરૂપ થાય છે તો મિત્રો તમે વૃક્ષોના મહત્વ વિશે થોડું જણાવશો
હમત જરૂરથી તમે કીધું સમજ કે વૃક્ષપ જીવનમાં ખુબ જ મહ સ્થાન દે જ છે તો મિત્ર વૃક્ષક્ષોએ આપણા જીવનમાં ઘણું બધું આપણને આપે છે તેથી આપણે વૃક્ષો વિશે થોડી માહિતી પણ મેળવી જ જોઈએ તો મિત્ર એક સુંદર કહેવત છે કે વૃક્ષો તો જીવન છે આ એક વાક્યમાં વૃક્ષોનું સમગ્ર મહત્વ સમ સમય જાય છે પ્રકૃતિએ આપણને અનેક અમૂલ્ય ભેટો આપી છે પરંતુ તેમાંથી સૌથી કિંમતી ભેટ વૃક્ષ છે વૃક્ષો વિના પૃથ્વી પર જીવનની કલ્પના કરવી પણ અછક્ય અશક્ય છે જેમ તમે કીધું હતું વૃક્ષો આપણને શ્વાસ લેવા માટે ખુબ જ જરૂરી ઓક્સિજન આપે છે. અને તેઓ હવામાં રહેલી કાર્મનડાયોક્સાઇડ શોષી લઈને પર્યાવરણનુ સંતુલન જાઆવે છે. વરસાદ વરસાદ લાવવામાં પણ વૃક્ષો મહત્વની ભૂમિકા ભજવે છે. જંગલો વાદવોને આકર્ષે છે અને વરસાદનું પ્રમાણ જાવવામાં મદદ કરે છે. વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે અને ભૂગર્ભજળનું સ્થર જાવવામાં મદદરૂપ બને છે. ઉનાઆની અને ગરમીમાં વૃક્ષો ઠંડી છાયા આપે છે. પક્ષીઓ અને અનેક પ્રાણીઓનું ઘર પણ વૃક્ષો જ છે તેથી વૃક્ષો માત્ર માનવજાત માટે જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ માટે જીવનદાતા છે. આજના સમયમાં વધુ પડતું પ્રદુષણ ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન જેવી ગંભીર સમસ્યાઓ સામે વૃક્ષો આપણો થી મોટું રક્ષણ છે. વધુમાં વધુ વૃક્ષો વાવવાથી હવાનું શુદ્ધિકરણ થાય છે. અને પર્યાવરણ વધુ સ્વસ્થ બને છે. તેથી વૃક્ષોનાં ઘણાં એવા ફાયદા પણ છે જે હું તમને કહેવા માંગુ છુ ઓક્સિજન પૂરો પાડે છે, હવાનું શુદ્ધિકરણ કરે છે કાર્બન ડાયોક્સાાઈડનું પ્રમાણ ઘટાડે છે. વરસાદ લાવવામાં મદદરૂ મદદરૂપ થાય છે. જમીનનું ધોવાણ અટકાવે છે. એવી એવા ઘણા બધા વૃક્ષોના ફાયદા પણ છે, તો મિત્ર સરકાર તરફ પણ વન મહોત્સવ અને વિવિધ વૃક્ષારોપણ અભિયાનો ચલાવવામાં આવે છે, પરંતુ તું સાચી સફળતા ત્યારે જ મરે જયારે દરેક નાગરિક તેમાં ભાગ લે છે આપણે સોએ વૃક્ષોનું રક્ષણ કરવું જોઈએ. દર વર્ષ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવો જોઈએ અને તેનું જતન પણ કરવું જોઈએ માત્ માત્ર વૃક્ષ વાવવાથી કામ પૂરું થતું નથી તેના માટે તેના માટે થોડું ઘણું એવું મહેનત પણ કરવું જરૂરી બને છે. તો મિત્ર વૃક્ષો આપણને જીવન આપે છે અને બદલામાં કંઈ માગતા ન તેથી તેમનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. તો ચાલો આજે આપણે સંકલ્પ કરીએ કે વૃક્ષો વાવીશું વૃક્ષો બચાવીશું અને પર્યાવરણનું રક્ષણ કરીશું. તો આગળ તમે હજુ થોડી માહિતી આપશો મને?
હા મિત્ર તમે ખુબ સરસ માહિતી આપી આપણે વિદ્યાર્થી છીએ ટો આપણે વિધાર્થીઓ તરીકે પોતાના જન્મ દિવસ અથવા અન્ય ખાસ પ્રસંગ કે વૃક્ષો વાવવો જોઈએ, શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમોમાં ભાગ લેવો જોઈએ મિત્રો અને પરિવારને વૃક્ષોનું મહત્વ સમજાવવું જોઈએ અને વાવેલા વૃક્ષોની નિયમિત સંભાળ રાખવી જોઈએ. અંતે તો મિત્ર હું એટલું જ કહીશ કે વૃક્ષો જીવનનો આધાર છે તેઓ આપ ણને કોઈ પણ સ્વાર્થ વિના જીવન માટે જરૂરી દરેક વસ્તુ આપે છે. વૃક્ષો વિના પૃથ્વી પર જીવન હરિયાળી અને સમૃદ્ધિ શક્ય નથી. તેથી દરેક નાગરિકે વૃક્ષો નું રક્ષણ કરવું વધુમાં વધુ વૃક્ષો વાવવા અને આવનારી પેઢી માટે હજારો અને સ્વસ્થ પર્યાવરણ જાળવવું જોઈએ. વૃક્ષ બચાવવું એટલે જીવન બચાવવું. જો આજે વૃક્ષોનું સંરક્ષણ કરીશું તો આવતીકાલે આપણને શુદ્ધ હવા પૂરતું પાણી, સારું આરોગ્ય અને સુંદર પર્યાવરણ મળશે. તેથી વૃક્ષો પ્રત્યે પ્રેમ સંવેદના અને જવાબદારી રાખવી એ દરેક માનવીનું કર્તવ્ય છે તો મિત્ર તમારો આટલો કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર.
તમે પણ એવી સારી માહિતી આપી એના બદલ તમારો પણ આભાર. હેલો મળીએે